નમસ્કાર જય શ્રી કૃષ્ણ કેમ છો
આ મુસાફરીની તૈયારી કરીએ છીએ બધું પેકિંગને આ બધું
સરસ.
એટલે હવે એક મહિના માટે આપડે બિઝનેસ માટે નીકળીય છીએ એટલે પછી તેની પૂર્ણ તૈયારી ના ભાગરૂપે શાકભાજીથી લઈને અનાજ કરિયાણા થી લઈને બધું જ પેકિંગ કરવાનું ચાલુ કરી દીધું છે.
હમ બરાબર છે સરસ
એ.
મુસાફરી એક એવી વસ્તુ છે ને એમાં બધી જ વસ્તુ ની જરૂર પડે અને સા નાના છોકરાઓ હોય. ફેમિલી હોય એટલે તો બધી જ વસ્તુ લઈ જવી પડે છે.
અરે નાસ્તા થી લઈને પાણી થી લઈને એક્સ વાય ઝેડ બધી વસ્તુની જરૂર પડે અને બીજું કે સ્ટેશન પર ઉતરીને જવાય નહી એટલે ટ્રેનમાં જે જે સુવિધા ઉપલબ્ધ હોય તેનો જ ઉપયોગ કરવો પડે અને મળસ હોય તો ત્યારે તો કશું આવે પણ નહી એટલે પાણી થી લઈને બધીજ સામગ્રી બેગ માં પેક કરીને લઈ જ જવી પડે એના વગર છૂટકો જ નહીં.
હમ બરાબર છે.
ને લાંબી મુસાફરીમાં પછી બાળકો હોય નાની વય ના હોય
હમ
થાકે અને નાચ કરે કેટલી વાર કરે થોડી વાર સુધી ધીંગા મસ્તી ચાલે પછી તો એમાં ખરેખર એક રીતે જોઈ તો એ લોકો કંટાળી જાય અને કંટાળી જાય એટલે એ લોકોને કઈક એન્જોય નું સાધન આપવું પડે તેમાં પાછું મોબાઈલ જોવા જાય તો ઓર મુશ્કેલી
હમ બરાબર છેને સાથે આપડો પાછો બી બિઝનેસ પણ જોવાનો હા તમારે ત્યાં મુસાફરીના કેટલો સમય થાય તમને
બાર કલાક
બાર કલાક આવે એટલે પછી જે ઘણી બધી વસ્તુની જરૂરો પડે બધી જ વસ્તુ રાખવી પડે એટલે એની તૈયારી જ કરવી પડે પેલા એક દિવસ તો તૈયારીમાં જ થાય
હા પછી સામગ્રી ભેગી કરવાની એને પછી ગોઠવણ કરવાની હવે શાકભાજી હોય તો ડબાઈ જાય બગડી જાય ફાટી જાય તૂટી જાય એ બધી કાળજી રાખીને પેક કરવું પડે નહીતર એ બધું વ્યય વેસ્ટ જાય એટલે એ બી બહું કેર કરવી પડે નાની નાની બાબતોનું ધ્યાન રાખવું પડે એમ છે બીજું બિઝનેસમાં કેવો પ્રોગ્રેસ ચાલે છે?
બિઝનેસ માં આપણું એક બહુ સરસ બધું પ્લેટફોર્મ નવું આવ્યું છે બોર્ન ટુ બર્ન ને બાર હજાર ડાય થી આપડે કરવાનું છે આ આ એલોમાં એ બધી વસ્તુ આજે ભરવાની છે ને આપડા વિમલભાઈ છે એમની જોડે કામ કરવાનું છે આપડે અને શું કેવાય બાર હજાર ડાય નું કામ કરવાનું છે બધો
દા ડાઈવમાં બાર હજાર ડાય માં કન્વર્ટ કરવાના છે એમ
હા બાર હજાર ને આપડે એલજી એનએસ હોય ને એને આપડે અનસ્ટેક કરવાનું હોય અન્સ્ટેક કરીને પછી એને ડાઈ બનાવાની હોય પેલા તો પોલીગોન ની ડાઈ બને પછી એને આપણે અનુવઝ ની ડાયમાં કન્વર્ટ કરવું પડે એ આખી પ્રોસીજર છે એ દાાય આપડે બાર હજાર ની ડાય થાય પછી જ આ એલમાં પાર્ટિસિપેટ કરી શકાય
હમ હમ હમ હ
એ બધી પ્રોસીજરમાં શું છે કે એ અમારે લોકો એ સાથે રહેવું પડે. એટલે એનો બધો પ્રોગ્રેસ ચાલુ છે. બિઝનેસમાં તો આપડું બહુ સારું છે બિઝનેસ હમણા જોર પર ચાલે છે. ને એ એના માટે કાર્યરત છીએ અને આગળ એ કાર્યરત રેશું જ આપણેે. પ્રોગ્રેસ રહેવું જ પડે હમ મલ્ટિપલ બિઝનેસ તા જ રહેવું પડે એમાં કેવું છે કે આપણી પાસે સમય આજે એવો છે ને કે ફેમિલી છે આમાંમાં એટલો બધો સમય નીકળી જાય છે કે આપડે બિઝનેસ માં ટાઈમ નથી અપાતો હવે જલ્દી એટલે એની માટે આપડે એક એવું સેટઅપ દેવું જરૂરી છે કે ભાઈ બિઝનેસ માંથી પૈસા આપણને જોઈ એવા આવતા રે.
ડુંગરી આવવાનું થાય તો ઉત્તમભાઈને જો મળવાનું થાય ત એમનામાં પણ થોડુંક પેલી એપનું ને એવું ડાઉનલોડ કરી આપ જેથી કરીને એમની સાથે વાત કરતે કરતી વખતે
હા ઉત્તમભાઈને ભી મળશુ એમને આ બધું પ્રોગ આ જે આપણા પ્રોગ્રામ છે એ બતાવશું.
ઓકે ઓકે અને હવે બિઝનેસમાં તો ગમે તેમ પ્રગતિ કરવી જ પડે. તમે મને સમજાયું તે પ્રમાણે મારે પણ ઇન્વેસ્ટમેન્ટનું વ્યવસ્થા કરવાની છે એ પર લેવાનું છે.
આપડે લેવલ ઈન્કમ નું આ બધું જે ચાર્ટ હોય ને એ પ્રમાણે આપણેે કામ કરશું ને અ એ આપણેે મેન્ટેન રાખવું પડશે.
એટલે ઈન્કમમાં વધારો થવો જ જોઈએ તો જ આપડે નહી તો આપણેે દોડી દોડીને ઘણું કામ કરીએ. પણ પછી આપડી રનિંગમાં કઈ ના આવે એ ના ચાલે
એ ના ચાલે બરાબર.
એટલે તમે જે મને સિસ્ટમ સમજાવી છે ને તે બદલ સોહમભાઈ તમારો ખુબ ખુબ આભાર કેમકે તમે આવો ખુબ સરળ અને સાદો રસ્તો બતાવ્યો ઈન્કમ સોર્સ નો અને જલ્દીથી અમે માં વધારે પ્રોગ્રેસ કરી શકે.
ને આપડે જે આ એક આત્મનિર્ભર ભારત નું અભિયાન ચાલુ કર્યું છે એના માટે આપણે બહુ સારી પ્રગતિ કરી રહ્યા છે કે જે લોકોને બિચારાને ખબર જ નથી કે સ્માર્ટ વર્ક કેવી રીતે થઈ શકે. ને એ બધું આપડે અહિયાં જણાવીએ છે.
બિલકુલ સાચી વાત કેમ કે તમે કહ્યું તે પ્રમાણે ખરેખર. આત્મનિર્ભર ભારત અભિયાનમાં દરેક વિદ્યાર્થીઓ
ભ રહે અને પછી એ શિક્ષણ મેળવે એ ખૂબ જ ઉલ્ખનીય છે અને ખરેખર જોરદાર વર્ક કહેવાય એ અને પોતાને પ્રાઉડ થાય.
બરાબર છે.
કે હું મારા પૈસા કમાઈને પછી હું ભણું છું એમ
હમ. એટલે આ જે બિઝનેસ છે ને બહુ સરસ છે આપડે બધા કરી રહ્યા છે ન લોકોને આપડે જાગૃત કરી રહ્યા છીએ. અ આમાં શું છે બધા એક જ પોતાની લાઈફમાં અ વ્યાસ છે કે જોબ કરવાની આઠ કલાક બાર કલાક જોબ કરવાની એમાં શું છે એ લોકો સમય નથી ફાળવી શકતા. એટલે આ બિઝનેસ એક એવો છે ને કે આપણે હમણાં જો કામ કરી લેશું એક બે વર્ષ તો પછી પાછળથી આપણને તકલીફ નહીં પડે. એ માટેનો એક આખો સરસ અભિયાન ચાલુ કર્યુ છે આપણે. તો એમાં મહેનત કર કરી લેવાની ને થોડુંક લોકોને બતાવાનું.
ખરેખર એ બહુ અ સારી બાબત કેહેવાય કે અમે ભણતા ત્યાં એ સમ મય તો આવો કોઈ સ્કોપ હતો જ નહીં. અત્યારે તમે જે આ સ્કોપ લઈને આવ્યા છો. તો દરેક કોલેજ, સ્કૂલ, પ્રિન્સિપલ, સ્ટાફ દરેક શિક્ષક મિત્રોને પણ આ ટોપિક નવો લાગે છે. અને ખરેખર તો રીવો લ્યુશનનો આ એક માર્ગ છે. એક ક્રાંતિ લાવી રહ્યા છે, આપણે સમાજમાં પણ.
હા હા, એક ક્રાંતિ લાવી રહયા છે.
વાલીઓને પણ બર્ડન ઓછું થઈ જાય. વાલીઓને પોતાના બાળક કોને ભણાવવા માટે જે હાડમારી વેઠવી પડે છે, એથી એ લોકોને ખરેખર તો એક જાતની મુક્તિ મળી જાય છે.
હમ, આજે તમે વિચારો કેટલું એક છોકરાને પાછળ કેટલો ખર્ચો થાય આજે.
હમ
એ બધો આજે તમે પેરેન્ટસ થવો એટલે ખબર પડે કેટલું દોડાદોડી થાય ને કેટલી મગજ
હા, બાઈ એક એક બાળકના ઉ ઉછેર માટે વાલીએ ખરેખર મેડિકલથી લઈને એના શિક્ષણથી માંડીને બધો ખર્ચ જો કેલ્ક્યુલેશન કરે તો એ બાળક ઉપર એમણે ઘણી મોટી અ રકમ ખર્ચવી પડતી હોય છે. અને તેવા સંગમાં વ પેલું હાઈ લેવલનું જે ઉચ્ચ-કક્ષાનું શિક્ષણ મેળવવાનું હોય તો વાલી તો બિચારો નીચે આવી જાય.
હમ તમે પેલું આયુષમાન ભારતનું નામ સાભળ્યું હશે. તમે કરાયવુ છે એ?
એટલે?
આયુષ્માન ભારત જે આવે એનો કાર્ડ આપે છે ને સરકાર તરફથી માંદગીવાળો તો એ બી જરૂરી છે કરાઈ દેવો. તો શું થાય? પાંચ-દસ લાખ સુધીની સુવિધાઓ મળે. હ બધી સરકાર સારું આપણા માટે બધું કરી રહ્યા છે બધા પ્રોજેક્ટો. પણ એમાં આપડે ઈન્વોલ્વ થવું જરૂરી છે, તો આપણને એમાં ખબર પડે.
એનો લાભ આપડે ખરેખર છો.
હ
હમ બીજું મુસાફરીમાં અમારે બીજું શું શું કાળજી રાખવી જોઈએ એના વિશ શે પણ તમારે મને થોડુંક સમજાવો કે ખરેખર નાના બાળકો છીએ અને નાના બાળકોને લઈને જઈએ ત્યારે અ ગમે ત્યાં બારી પાસે ઉભા રેય અને એ લોકો ટોયલેટ બાથરૂમમાં જવાના થાય ત્યારે પણ અમુક બા
સ્વચ્છતાની બો ખૂબ ખૂબ જરૂરી છે ને તમારો કેર એની કેર રાખ વી પડે કે આજે આજ કાલ બધા શું છે કે નીચે બધું પડેલું હોય ગંદુવાલ હોય તા બેસે નહી છોકરાઓને છૂટા મુકાય નહી ને પાણી પાણી તમે ઉકાળી ને લેઈ જાવ. છોકરાઓ માટે બહારનું પાણી આ પાન નહી એ બધી વસ્તુ થોડી ધ્યાન રાખવા જેવી છે.
ખરેખર કેમ કે એક તો પાણીજન્ય રોગો ફેલાવવાની ખુબ શક્યતાઓ અને ટોય ટ્રેનમાં ટોયલેટ બાથરૂમમાં એ બરાબર સ્વચ્છ ના હોય અને જાહેર જાહેર જયારે પ્રોપર્ટી હોય ત્યારે લોકો ગંદકી વધારે કરે કાળજી નહીં કરે અને સ્વચ્છ તા ન હોવાને કારણે પણ ઘણા બધા રોગો ફેલાતા હોય છે તેવા સંજોગોમાં આપણી સાથે નાના બાળકો હોય તો તેના ઉપર જલ્દી અસર થઈ જાય. અને બાળક માંદગીમાં સપડાય એટલે અમે કીધુંતુ તેમ ખરેખર ટ્રેનની મુસાફરીમાં આ બધી બાબતોની ખાસ કાળજી રાખે રાખવી પડે અને પાણી પણ આપડે ઉકાળીને જ હંમેશા પીવું જોઈએ
હા હાસ એ બધું જરૂરી છે નાના બાળકોને થોડું કેરને ક્યારે રાખવી પડે
ચોક્કસ તમે કીધું તે પ્રમાણે હું આ બધી પાલન કરીશ અને ખરેખર આપણું મન કર્યુ છે એ એકઅ શુભ જર્ની બની એવી તમે મારા માટે સ્પના પાઠવી છે તેમાં પણ અભિનંદન અને તમારો હું દિલથી આભાર પણ વ્યક્ત કરું છું
થેન્ક યુ થેન્ક યુ
એક્ચુઅલી આપ અવારનવાર આવા મી મિત્રો છીએ અને ભેગા થઈએ અને સારા કાર્યો કરીએ અને આટ ભારત અભિયાન જેવા કાર્યમાં બધાને ઓટપ્રોટ કરીએ અને દરેક બાળકો જે છે દરેક વિદ્યાર્થીઓ જે છે એ લોકો ના ગોલસ સેટ કરવો જોઈએ સોમભાઈ એવું મે વિચારતો છું એ દરેક બાળકો ભણે છે પણ એ લોકો નું અ અઠવાડિયાનો ગોલ હોય મહિના નો ગોલ હોય એવો કોઈ ગોલ હોતો નથી એ લોકો ખલ ભણવા પૂરતું ભણે અને ટાઈમ પાસ કર્યા કરે પણ ગોલ હોતો નથી
માઈન્ડસેટ ને ગોલ હોવો જોઈએ એ લોકો નો તો શું થાય એ લોકો બહુ પ્રગતિ કરી શકે
હા તો ચાલો નહી આપણે એ ગોલ સેટ નું પણ એ લોકોની સાથે પ્લાનિંગ કરીએ અને એ લોકોને ટૂંકા ગાળાનું અને લાંબા ગાળાનું એવું ગોલસેટ કરી આપીએ તો એ લોકોને એક ચોક્કસ દિશા અને ધ્યેય મળશે એવું પ્લાનિંગ કરીને આપણે આગળ વધીએ
ચોક્કસ ચોક્કસ
સારું તો પછી આ રીતે
આજે તમારી સાથે સાથે મુલાકાત નો બહુ જ આનંદ આવ્યો સરસ રહ્યું
ચાલો ને
હા સારું
ચાલો
ઓકે મળીશું જેસી કૃષ્ણ બાય બાય થેન્ક યુ ગુડ નાઈટ બાય બાય